હા શું કર બેટા
કશું નહીિ જમીન બેઠી તમે શું કરો છો
બસ મેં જમીન વાહણ વાહણ ગય શાંતિ ફવા બેસી
બરાબર છે અમે બનાવ્યું તો વઘારેલી ખીચડી શાકભાખરી એવું બધું
કેવું કાયમ બગારલી ખિચડી બધાર થ છે મોસ્ટલી
હાા વધારે થાય છે હ તમે શું બનાવ્યું તું
છે ને પાલક પાલક રીંગણ અનેને ટમેટો નાખીને શાક બનાય ત્રણ રોટલા બનાયા
ત્રણ રૂપલા બરાબર ચાલી જાય અત્યારે તો ઘીકોડ હા એ જ ના હા
હા કાલે દહી વડા બનાવ્યા હતા દહી વડાની રેસીપી ખબરસ આવડ શે તમને
દહી વડાની ના રેસીપી મને નહી આવડતી તમે કહો તો કેમ ના બના્યા
ચ છે ને એક વાડકી મગની દાલ લઈએ ને તો એક વાડકી અ અડદની દળ લેવાની અને ચાર કલાક પલળી નાખવાની પલારી સાધારણ કકડી પીસી કાઢવાગી
હા
પછી પિસ્તી વખતે છે ને આલુ તીખા મરચા નાખીને પી શી કરવાવાની પછી અંદર મીઠું નાખી દેનું એટલે પેલું શું મારું ના લાગે
બરાબર
પછી મરું દઈ લવાનું મરું ને થોડું ખાટું થોડું ખાટું ઉમેરવાનું એટલે ખાટું મીઠું દહી સરસ થાય તો એને ગ્રાઇન્ડ- - કરી અને એને છે ને વધારી કાઢ્યું- - લીલા મરચા લીમડી ધાણા નાખી રઈ મુકી- - વઘાર મસ્ત થયા તા તું આવી નહ- -
બરાબર છે ટાઈમ નતો ને કાલે એવું હતું.
પછી વડા છે ને વડાનું- - ખીરું થોડી વાર પે મસાલો નાખેવાય ને ચડવા દેવાનો- - થોડીવા નવા દેવાના પછી એને તરી કાઢવાના- - પછી એક કોરા વાહાણમાં છે ને પાણી લેવાનું- - એમાં મીઠું નાખવાનું એટલે પેલા મોરા ના લાગે.
બરાબર.
મીઠું નાખીને તળય ને- - થોડા સીજાવા દઈએ પછી ગરમ ગરમ નાખી દેવાના પાણીમાં. અને ઝોકી દેવાનું અને પછી શું કરી ખબર છે- - એ બધું કમ્પ્લેટ તો રહી ગયા ને પાણીમાં મેં પલાર્યા હતા- - પછી ગ્રીન ચટણી કરી- - મરચા ધાણા જીરું- - એવું નાખીને મીઠું નાખીને ચટણી કા બીધેલી- - પછી ખજ તો પેકેટ તૈયાર લાવી દેવાાઈ- - એટલે ખજૂરામાંની ખાટી મીઠી હા ખાટી મીઠી છે તમને- - નઈ પછી ઉપર શું નાખવાનું એ બધું ગમભેર થઈ જાય- - પછી જયારે આપડે એઈ- - આપ કે ને એક બીજાને હારી બનાવીએકા આવી- - દબાઈ ને પાણી ની તાારીને- - પછી ઉપર જીરું દરેક વસ્તું નાખવાનું- - એટલે ગ્રીન ને ચટણી નાખવાની અને દહી- - મજા આવી જાય ઠંડા હોય ને જોરદાર લાગે.
ઠંડા હોય ને દહી વળા તો મસ્ત લાગે.
હા દાદા એ તો તારે બંધ ખાધા એક રોટલો- - ર નરરોતલો ક તો તમ લવા રા ખાદ- - અંદર હૈએ- -
બરાબર ના આજ વાતાવરણ પાછું ઠંડુ હતું- - તું ને એટલે ખાવાનું ગમે.
પ્રોગામમે બાત- -
હા ના ના પણ આજે ઠંડુ- - હા ઠંડુ હતું ને વાતાવરણ તો રોટલો શાક એવું ખાવાનું ગમે.
તો દાદા કઈ થાય છે એ બાફેલું જ ખાય છેઈ? કર છે ને અને પછી માડા ભૂખ લાગે હ- -
હમ.
બોલ બીજુંતા મમ્મી મજામાં?
હઉ મજા મારા મમ્મી બનાવે એ શું કેહેવાય દાળ- - શું કીધું આપડણે શની વાત કરીએ દહી વડા દાલ વડા- - દહીં વડા ભેગું થઈ જાય છે દહી વડા- - માર મમ્મી બના પમ્મા ના આઈડિયા નહિ કેમને બનાવા એને બધું ખબર
હા હા રેસીપી થી બના ને મસ્ત થાય.
હા એ તો મસ્ત લાગે દહી ચળા. ઠડો ઠંડો- -
અમુક જણા બનાવે ને તો બહુ ઝીણું પી શી કડે એમાં મજા ના આવે. થોડાક પીઠ્સી લાગે હા થોડું કસ ટકરું હોય ને કર કરરું- - મજા આવે ખાવાની જોરદાર થયા ત મે તારી રાહ જોઈ ને- - ગાવ તો એ ટેસ્ટ કરે પણ જયારે સારવું હોય ને ત્યારે આપ
હમ એ ટાઈમ ના હોય ને એટલે એવું થાય આખો દિવસ તો આમ જતો રે હમ
તારે ઘરવાનું કેવું ચાલે બેગા
ભણવાનું તો ચાલે છે મસ્ત હા ગમેત ને અમારા ઘરે મારે તો હજુ ચાર સેમિસ્ટર બાકી રહ્યા હા બે વર્ષ
હાર
હમ હ હો મસ્ત
લતા હશે ને
હા ટેસ્ટ એવું તો હોય પણ જયારે આમ વધારે એક્ઝામ એવું નજીક આવે ને
હ
અ્યારે બધા બાકી તો અત્યાર નહી હોતું એટલે ચાલે હ તો પાછું કોલેજમાં આવશે ને હા અત્યારે શું ચાલે છે જુલાઈ મહિનો જુલાઈ મહિનામાં હવે જન્માષ્ટમી આવશે જન્માષ્ટમી નું કોલેજમાં બંધશે અમારે એ જન્માષ્ટમી હા હા
સાારસ
હ જન્મષ્ટમી અષ્ટમી ઉજજવે પછી જન્માષ્ટમી પસે એટલે શું આવશે ગણપતિ આવશે હા ગણેશમય અમાર પાંચ દિવસ મૂકે છે
એવું
જેવું આપણે સોસાયટી ને એવી રીતના ડેકોરેશન બધું હોય ને. એવી રીતના મૂર્ લાવે અને કમ્પ્લેટ બધું ડેકોરેટ કરે આખું સ્ટેજ પર અને પછી પાંચ દિવસની હા પાંચ દિવસ ના અલગ અલગ એ હોય ભૂખ ચડાવવાનો હોય આરતી બી કરે હા હા મરાઠી સાડીી પહેરીને બી છોકરીઓ આમ ડાન્સ એવું કરે અને એવું બધું ખસું હોય ઢોલ ને ઢોલ ઢોલ આવેે અમાર કોલેજ ના જ છે એટલે ઢોલવાડા ને એવું હા ઢોલવાડા બી બોલાવે અને વાંજતે ગાજતે લઈને આવે. ઢોલવાડા તો અરે કોલેજ ન તો કેટલું બધું પબ્લિક હોય એટલે આમ સોસાયટીમાં જ લાવતા હોય ને એવું જ થાય ઘુલાલુ ગુલાલ કરી મૂકે પાછો વિસર્જ જન એવી રીતના કરે પાછળ મોટું ગ્રાઉન્ડ છે ને તો એમાં ગો રાઉન્ડ વાળું પેલું એ કરેલું છે તો એ ખાડો કરીને પછી એમાં વિસર્જન કરી દઈએ બીજે કઈ નહી જતા
બરોબર બરોબર સારું કેવાય હા આટલું ભક્તિ કરે છે તમારે ગમ્યું મને.
હા અને નવરાત્રી નવરાત્રી બી એક એક બે એક દિવસની હોય છે નવરાત્રી ગરબા રાખે માતાજી ના આરતી કરે એક દિવસ ગરબા કરે.
બરોબર હા શું કેવાય હ પણ ભણવા ભણતા હોય ને આ બધી જફા મારી ના કરે કોઈ.
એજ ન આ તો શું કોલેજમાં પેલું આવવાનો ઇન્ટરેસ્ટ રહે એવું બધું. એટલે કોલેજ વાળા કરે પણ હારો ને ગમે જ કોલેજમાં જવાનું. પછી સાદું સાદું ખાલી ભણવાનું હોય તો કેમનું ગમે.
હા પેલું ફેસ્ટિવલ ને એવું બધું કરે. હા એના કરતા ભગવાન નું કરે તો મજા આવે.
હા એજ ના એજ
બરોબર
પછું ટેકનિકલ ને એવું વધારે હોય છે અમારેમારી ગેમ કોમ્પ્યુટર નીને એવી વધારે રમવાની હોય ને એવું બધું હોય.
બરોબર હા હા એટલે મજા આવે આ હારું લાગે અને આનંદ આવે. બરોબર
ના
હ હા મને આ બધું સારું ગમે લે મને તો ખબર જ નઈ હા આ બધું જો બીજા બીજી કોલેજ માં કોઈ બી હોભર્યું નહીં.
ના અમાર કોલેજમાં આવું થાય છે.
ભગવાન નું કરે ને આ ભક્તિ કરે છે ને એના લીધે તો બહુ જ આનંદ આવે.
હા જન્માષ્ટમીમાંય એમજ અચ્છા હવે અલગ અલગ ટીમ બધી બનાવી દે અને પછી મટકી એવું ફોડે.
હ
મજા આવે ડાન્સ કરે છોકરીઓને એવું બધું. હમ તમારા ટાઈમે તો બધું નહી થતું હોય ને. કોલેજમાં
કસુંય નહી કસું નહી બકા વાત તો હાઈસ્કૂલ હતી ગુજરાતી પછી દસ સુધી. અને ની એસએસસી મો જ ભણી ન હું તો એટલે અમારે સ્કૂલ માં આવ બધો પ્રોગ્રામો ના હોય છ્મી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ સિવાય કશું ના હોય.
હા હા બરાબર હમ હમ પેલા એવું જ થતું હતું કોલેજોમાં સ્કૂલમાં અત્યારે તો બધું નવું નવું કાઢે છે.
હા પણ આ વસ્તુ જે થાય ને એ હારમ હારી બકા છોકરાને સંસ્કાર પડે છોકરાને આનંદ આવે. અને ભણવાનામાં રુચિ લાગે. કારણ કે એવી કોલેજો હોય ને એના લીધે આપણું આપને સારું લાગે.
હમ.
કે ભાઈ ચાલો આ કોલેજમાં આ થાય છે બાકી કોઈ કોલેજમાં આવું બધું કરે નહી. કરે ભગવાનનુ ના કરે બધું કરે પણ ફેસ્ટિવલ ને એવું બધું ના કોમનું કરે પણ આ કરે છે સારું કેવાય એ કે હા
એટલે આ બે ત્રણ મહિના કોલેજ જવાની મજા આવે ભલે ને વરસાદ હોય પણ આમ બધા ફેસ્ટિવલને એવું થાય ન અત્યારે ચાલુ થશે એટલે મજા આવશે.
હા હાચી વાત હા સાચી વાત બોલ બીજું નવા જુની
બીજ કશું નહી તમે કો
બસ કઈક જવાનું પ્રોગ્રામ ગોઠવવો છે કઈક
ગોઠાવ્યા કઈક જવાનો
હમ કઈક ભગવાનના દર્શન કરવા જઈએ વડતાલ જઈએ કા તો કુબેર ભંડારી જઈએ. એવું કઈક જવાનું ગોઠવું છે કે મય
હા એ તો છે જ ને
હા આ વાતાવરણ આવું છે ને એટલે જવાનું ગમે. પછી ગરમી માં તો ના ગમે બકા.
હમ હારું હેડો ન હું તમને પ પછી ફોન કરો બીજો ફોન આવે મારે એટલે થોડી વારમાં કરું તમને હા હા હા હા હા જય સ્વામિનારાયણ.